મજામાં છો તમે?
હા આજ મને આપને એક રસ પ્રસાદ વિશે વાત કરશું ટીવી બેટર કે મોબાઈલ
આજના સમયમાં તો ટીવી અને મોબાઈલ માત્ર આપના જીવનનો મહત્વ ભાગ બની ગયો છે ને માત્રતા પોતાના ફાયદા અને ગેરફાયદા શું છે?
ઘર હા અને ગેરફાયદા બી છે તેના તો સૌ પ્રથમ ટીવી વિશે વાત કરીએ ટીવી પણ આંખો પરિવાર સાથે બેસીને સમાચાર ધાર્મિક કાર્યક્રમ શિક્ષણ ના કાર્યક્રમ અને મનોરંજન જોઈ શક કે છે.
તે જોવાનો અનુભવ મનજે સરોય છે હોય છે અને પરિવાર સાથે સમય પ પસાર કરવાની પણ સારી તક મળે છે ને
હવે મોબાઈલ અહ વિશે વાત કરવી એ મોબાઈલ નાનો અને સહજ ભૌતિક કોઈપણ જગ્યાએ લાઈ લઈ જઈ શકાય છે મહનજે તેના દ્વારા ફોન વિડીયો કોલ ઓનલાઈન અભ્યાસ બેન્કિંગ શોપિંગ અને જરૂરી માહિતી થો થોડા સમયમાં મળી જાય છે
હા મહનજે ઇમર ઇમર્જન્સીમાં મોબાઈલ તો ખૂબ ઉપયોગી સંબંધિત થાય છે પણ મોબાઈલ નો વધારે ઉપયોગ કરવાનાથી નાકોને તકલીફ બી થાય છે ઉગાછો બરબાદ થાય છે અને બાળકો માં તો મોબાઈલની લત લાગી જાય છે અને તો સોશિયલ મીડિયા ઘને એ સમય પણ પકડે છે ને
સોશિયલ મીડિયામાં ઘણો સમય બગડે છે પણ ટીવીને પણ વધારે ઉપયોગ સારો નથી કલાકો સુધાર ટીવી જોવીતી શ શરીરની મજે હાલચાલ ઓજી થાય છે.
હા મારા મતે ટીવી અને મોબાઈલ માત્ર સ જરૂરી છે પણ તેનો ઉપયોગ મર્યાદામાં કરવા જોઈએ અને અભ્યાસ કામ અને પરિવારને પૂર્ણ જોઈ છે ને
હમ અને આપ ટેલ ટેકનોલોજી સમજદારીથી ઉપયોગ કરશું તો જીવન વધારે સરળ સુરક્ષિત અને આનં આનંદમય બનશે મજે મને મારી મતે તો પણ મોબાઈલ બી વધારે ઉપયોગ કરવા નથી અને અને પરિવારની પહેલા તો આપ જોય કે ટેકનોલોજી જીવનાર વધારે ચાલશે તો મજે ટીવી બેટર છે ટીવી પે બી સમાચાર કાર્યક્રમ શિક્ષણ ના મહત્વ સૌ બધુઆવે છે.
અને મોબાઈલ ન વધારે તે ઉપયોગ કરવાની નથી ને આંખોને તો તકલીફ થાય જ છે. ડાકૅ સકૅલ થાય છે ઉતામાં જે ઓછા થાય છે બાલકોને તો હું મજે મોબાઈલ ની મતલબ લેવા ન મોબાઈલને લત લાગે મોબાઈલ છોડતા નહી થવાથી મોબાઈલ માંગો સોશિલ મીડિયા ઘવા સમય બગડે છે પકડે છે ને
હા ના મજે ખુબ સારું છે કે મ ટેલીગ્રામ મોબાઈલ
હા અને ઓછો તો એ છે. અને સમય નો બાગળ બી થયો છે મારા વતે તો ટીવી અને મોબાઈલ પાત્ર જરૂરી નથી પણ તેનો ઉપયોગ મર્યાદામાં કરવો જોઈ કે શું કામ છે શું નહી અને અભ્યાસ કામ એના માટે કરવું જોઈ પરિવારને ફોન પલા તો મહત્વ આપવું જોય છે ઇલેક્ટ્રોનિક ટેકનોલો ટેકનોલોજી નો જે સમજદારી તી, હું ઉપયોગ કરી શકું તો જીવન વધારે ચાલે છે મતલબ મોબાઈલ વગર
હા, તે જ ને જે હાંડવાના ઈનામે તો આપ મ કમ્પ્યુટર લેપ લેપટોપ હે, પણ એમાં લાગે તો ટીવી હે ટેલિગ્રામ એ પણ વાપરે કે જાય એ અ મોબાઈલ હે તો મજે ઘણાં ઈનામ આપણે કરી શકીશું તો આપણે ટીવી પણ દેખશું તો મજે ટીવી બી સારું છે. તો ટીવીમાં આપણે છે ને, સમાચાર વધુ જોઈ શકે છે. અને વહી લાગે તો અ મોબાઈલમાં પણ જે આપનો અભ્યાસ હું કરીશ. શકે છે. આપણે તેમાં સમાચાર બી દેખી શકે છે, ટીવીમાં બી મોબાઈલમાં બી હા, એ આપણને મોબાઈલ પણ, મોબાઈલ એવી ચીજ છે કે, તેમાં અમે ગેમ અને તે આપણે રમીએ છીએ, તો
અને તો મોબાઈલમાં તો અને મોબાઈલમાં મોબાઈલ નાનો અને સગવડ હોવા કોઈ પણ જગ્યાએ લઈ શકે અને તેના દ્વારા ફોન, વીડિયો કોલ, ઓનલાઈન અભ્યાસ, બેંકિંગ, શોપિંગ અને તો જરૂરી મતલબ માહિતી થોડા સમયમાં મેળવી શકાય છે ને, ઇમરજન્સીમાં તો મોબાઈલ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
તેના ઘણા ફાયદા છે. ફાયદા પણ છે, નુકસાન પણ છે. પણ હવે મોબાઈલ વિશે વાત કરીએ તો મોબાઈલમાં જે નાનો અને સહજ હોય છે. કોઈપણ જગ્યાએ લઈ જઈ શકાય. પણ તેના દ્વારા ફોન, વીડિયો કોલ અને શોપિંગ અને જરૂરી થોડું સમયમાં મળી જાય છે પણ, ઇમરજન્સીમાં મોબાઈલ જે ખૂબ ઉપયોગી થાય છે, પણ વધારે એ પણ કરવાનું નથી, જે આંખોની કરતાં તકલીફ થાય છે, ઊંઘ ઓછી થાય છે, તો જો મોબાઈલમાં ગેમ પણ, ગેમ પણ નથી સારું. નહીં, કારણ કે ગેમ રમે છે. ખૂબ સારી રીતે રમે છે, નામે જ રમવા એવું વસ્તુ છે, શોર્ટ્સ છે, એ હા. તો, નાના બાળકને મોબાઈલ નહીં આપવાનો, મોજે નાના બાળકને તો એ હાનિકારક છે, મોબાઈલ. અને આપણે તેમાં ઓનલાઈન શોપિંગ અને આપણે બહાર જવાના પૈસા પણ મોબાઈલની ઓનલાઈન શોપિંગ પણ કરી શકે છે, જે આપણે ઘરે તો નહીં જઈ શકતા ભાઈ પણ, આપણે રાત્રે વસ્તુ જોઈએ છે, તો કંઈ જોઈએ છે? તો આપણને લઈ આવી જાય છે, મળી જાય છે. અને બહાર આપણે શોપિંગ કરવા ગયા તો આપણું પેટ્રોલ અને તે જે પૈસા પણ લાગે છે, તો આપણે મોબાઈલ પર કેટલા પૈસામાં આપણે કંઈ શોપિંગ ઓનલાઈન કરી શકીએ છીએ? તો મોબાઈલ પણ ખૂબ સારો છે, મોબાઈલ નથી સારો છે, પણ તેનો ઉપયોગ આપણે સારું કરવું જોઈએ છે. તેનો ઉપયોગ ટાઈમથી કરવો જોઈએ છે, કેમ કે ને આંખોને ત્રાસ થવો નથી. આપણે મગજ, આપણું બ્રેન, આપણું મગજ એના કારણે મનમાં થાય, આપણે કોઈ જાસ્ત મોબાઈલમાંથી આસક્તિ આવે છે. જે કંઈ કામ કરવું નથી, એમ લાગે છે. મ ખુબ સારા પ્રોબ્લેમ થાય છે, તેનાથી આપણે કંમર માથું દુખે છે, માથું દુખે પી છે. તો આપણ મોબાઈલ આ એવી ચીજ છે કે, તેને દૂર રાખો ને તો તેટલું સારું રહે છે. પણ, કામ કરતા મોબાઈલમાં તો તે આપને કરતા ખુબ સારું છે, કામ એ આપણ હ, તે નામે કરું જોઈએ પણ, સારું કરવું જોઈએ. અને ટાઈમ તે કરવું જોઈએ અને ટીવી મે તો એવું છે કે, આપ દૂર ટીવી તો સારી છે, ટીવી બી પણ ટીવી ભી એક પ્રકારારે આપ ટ દૂરથી દેખવાનું જોડે પાસ ગયા કે, તેનાથીવી ડોળા આપણા ખરાબ થ પણ ટીવીમાં એટલું એ કે આપણે જે આવે તે દેખી નથી, નામ ફક્ત સિરિયલ, સમાચાર. પ વ આપ ન્યૂઝ વગેરે આ આવે. છે ને, તો આપ તો એટલું કે નામે દેખાટું દેખી શકે છે, પણ તે એટું ર રહે છે, કે ટાઈમ ટુ ટાઈમ આપણ દેખી શકેએ. તો એક પ્રકારે ટીવી તો ખુબ સારી છે. પણ મોબાઈલજે આ ખૂબ મોટું હો છે. મોબાઈલ મે આપણ છે ને, દે જેી ના તે દેખી શકશો, ત ના મે આપ. તો મોબાઈલ એક પ્રકારે સારો બી છે, હાનિકારક ભી છે, પણ તેના માટે આપણને તેના અમે શું ઉપયોગી લેવાનું? શું ના લેવાનું? તેના તે આપનાપે નિર્ભર છે, તો આપણ બધા લોકો એ મો મોબાઈલ મે જેણા તો આવણા ના જેનરેશન તો ના. પરંત તો મોટા લોકો સુધી પ્રત્યેકની મોબાઈલ છે. છીએ ને, ભઠકમાં ટીવીમાં મોબાઈલ છે. અ ઘેર બઠાને, ઘેર ટીવી છે, લેપટોપ છે, બધું છે. તો પણ હમણાં એના જનરેશનમાં નાના હતી, તો મોટા લોકો કરતી બ ઠાન્સ હતી, મોબાઈલ છે. જનરેશન જે એટલા મોબાઈલમાં જે આગળ ચાલે છે ને, ઇન્ટરનેટ. સોશિલ મીડિયા બી ખૂબ ચાલે છે, નાના-નાના બાલક મો માગે છે, હા. તો મજે. તે સમયમાં
અને સુધ ટીવી જોવાથી શરીરની હાલ ચાલુ થાય છે, અને તો સમયનો બગાડ થાય છે.
હા, જે બધા લોકોની જોડે મોબાઈલ છે ને, તો
હવે તો મોબાઈલના વિશિષ કરીએ છી, મોબાઈલો નાનો અને સહજો હોવાથી કોઈ પણ જગ્યા લઈ જઈ શકે, અને તેના દ્વારા તો ફોન વિડીયો કોલ બી કરી શકીએ ને.
હા, તે બી સારું છે, પણ કામ ન કરતા આપને લગ્ન તુરંત મળી જાય છે. પણ નાના બાળકને ના દઉં છું, એ મોબાઈલ કમ કે હમણાંં જનરેશન
એવી વિશે વાત કરી તો, ટીવી પર આખો પરિવાર સાથે બેસીને સમાચાર, ધાર્મિક કાર્યક્રમ, શિક્ષણ કાર્યક્રમ અને મનોરંજન જોઈ કે ને મોટી સ્ક્રીન હોવાથી તો, જોવાનો અનુભવ
હા, બિલકુલ, બિલકુલ, હા બિલકુલ. તેસ ના પણ તમારી માટે તો મોબાઈલ નાના બચ્ચાને દવું જો હોએ છે. ત કે
નહી મોબાઈલ તો નહી દઉ જો, તે નની ક નજ હાનિકારક ભી રહે છે. નુકસાન બી થાય છે.
હા, બિલકુલ. જે નાના બાળક ના છે ને, ખરે ખુબ ફાયદેશીલ હતું. કામ નની કરતા દે છે, તો સારું છે. પણ આપણ ને કામ થ કે, લગે મોબાઈલ હ.
અને જર મોબાઈલ એક સાઈડ માં રાખી દેાય તો, પરિવાર સાથે સમય પસાર
હમ, આપ ઘેરણી કરતા. હા, મોબાઈલ રહ્યો કે આપ મોબાઈલ મે બીજી
અને હવે તો મોબાઈલ વિષે માં જે વિશેષ વિશેષ વાત જે છે કે મોબાઈલ ની આતી તો આપને ઉમ્મ ડોળા ખરાબ થાય છે આપની હેલ્થ
હા તે તો છે બિલકુલ તો એકદમ મહનજે નાના બાલક ને મોબાઈલ ના દેખવુ જોઈએ છે અને તમે બી તમારા મહનજે બધા લોકોને કહો છો કે મોબાઈલ કમી દેખવો કારણ પરિવારની સાથે આપણ ટાઈમ નહી કાઢી શક તા મોબાઈલ લગાકે આપણ બસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ મે આપણ ઇન્ટ્રેસ્ટ લેે છે ઘેર ના લોકોને અહ પરિવાર ની ક મહનજે ટીવી દેખશું તો બધા પરિવાર આપણ ને ટી વી દેખી શકશો બધ બધા લોકો જોડે પણ આપણા પરિવારની સાથે બોલી શકશો હસી શક સોં આનંદમે રેશો પણ મોબાઈલ એક એવી ચીજ છે ને તો આપને વાટે છે કે આપણ મોબાઈલ મોબાઈલ મોબાઈલ જ દેખે
હા